આતી ત્ર કેમ છો
મજામાં તમે કેમ છો મિત્ર
હા મિત્રો હું પણ મજામાં છું. વેકેશન કેવું ચાલી રહ્યું છે મિત્રો
સારી ચાલુ રહ્યું છે
હા
શું તમારી પાસે સમય છે
હા મિત્ર કેમ શું થયયું
નહી આપડે એક વિષય પર ચર્ચા કરવા જ રહ્યા છે તો આપણો વિષય છે કે ખેડૂતો અને ખેડૂતોનું જીવન તો એના વિશે હું તમને થોડું કહીશ. તો જે આપણે ખબર છે કે આપણો જે ભારત દેશ છે એ આપણો કૃષિ પ્રધાન દેશ છે. તો જે પ્રાચીન સમયથી આપણો ભારત દેશ એ મુખ્ય ખેતી પર આધારિત જ છે તો ભારતની મોટા ભાગની જે મોટી વસ્તુ છે એ સીધી અથવા આડકતરી રીતે પણ ખેતી સાથે તે જોડાયેલી તો છે જ જે પણ ખેડૂતને દેશના અનદાતા તરીકે કહેવાય છે કારણ કે જો ખેડૂત ન હોય તો અનાજ ન પાકે અનાજ ન પાકે તો લોકોને ખાવાનું ના મળે તો ભૂખ મારા જેવી મોટી સમસ્યાઓ પણ ઉભી થ અને ખેડૂતને એટલા માટેમાં પણ અનદાતા કહેવાય છે કારણ કે જો તે પોતે પરિશ્રમ ન કરે અને પોતે ધીરજ કુશળતાથી અનાજ શાકભાજી ફળો કઠોળ જ્યાં વિવિધ પાકોનું ઉત્પાદન ન કરે તો બધા લોકોને ખાવાનું ન મળે તો આજે પણ બધું અનાજ બધું ખાવાનું મળે છે. એ ખેડૂતના પરિશ્રમ ના લીધે મળે છે. જો ખેડૂતના પરિશ્રમ વિના માનવનું જીવન તો શક્ય જ નથી. ખેતીનું પણ આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે કારણ કે ખેતી દેશની અર્થવ્યવસ્થાને પણ ઘણું બધો અસર કરે છે. આપણી અર્થવ્યવસ્થાનો મુખ્ય સ્તંભ કહીએ તો ખેતી ખેતી જ ચાલે કારણ કે ખેડૂતો અનાજ પકવે છે એને વેચે છે તો દેશના જે પણ આવક છે એમાં ઘણો બધો વધારો થાય છે એના માટે સરકારશ્રી પણ ઘણા બધા પ્રયાસો કરે છે. દર ત્રણ ત્રણ મહિનાના સમ સમયગાળા દરમિયાન બે બે હજાર રૂપિયાની આવક એમના બેંક ખાતામાં જમા કરતી હોય છે જેના કારણે એમને થોડું ખેતી માં મુશ્કેલી ઓછી પડે અને એમની આવકમાં વધારો થાય છે અને વિવિધ પ્રકારની પદ્ધતિઓ માટે પણ તેમને સબસીિડી આપે છે એમની માટે નુકસાન ભરપાઈની નુકસાન યોજના પણ આવે છે જેમ કે ખેતી વીમા યોજના જેમાં જો આપણી ખેતીને નુકસાન થાય વાતાવરણ બગડેને નુકસાન થાય તો જે પણ નુકસાન હોય એ આપણે નુકસાન ખેડૂતોનું નુકસાન એ સરકાર ચૂકવે છે એનું વળતર પણ સરકાર જ ચૂકવે છે તો ખેતી દેશની અર્થવ્યવસ્થા ન મુખ્ય સ્તંભ તરીકે પણ આપણે કહી શકીએ ખેતી દ્વારા લોકો ખોરાક મેળવે છે, પછી વિવિધ ઉદ્યોગોમાં આપણે કાચો માલ આપીએ છે, કારણ કે આપણને ખબર છે કે મોટા ભાગની જે ગુજરાતમાં આવીએ તો આપણને, કાપડની ઘણી બધા કારખાનાઓ જોવા મળે છે જેમાં રૂ છે. વગેરે જેવો કાચા માલ એ આપણને ખેતર માંથી મળે છે પછી આપણે જોઈએ તો, કહ્યું કે કપાસ શેરડી ચા કોફી મસાલા અને અન્ય પાકો પણ આપણને જે પણ ઉદ્યોગોમાં જરૂરી છે એ આપણને, દેશના વિકાસ માં ફાળો આપે એવી બધી જરૂરિયાતની વસ્તુઓ ખેતીમાંથી જ આપણને મળે છે, તો ગામડાના લોકોનું મુખ્ય જીવન નિર્વાહ ન સાધન એટલે કે ખેતી, તો ખેડૂતોનું જીવન ખૂબ જ મહેનતભર્યું હોય છે. તે વહેલી સવારથી ખેતરમાં કામ શરૂ કરે છે સાંજે મોડે સુધી કામ કરે છે, પછી જયારે તે લોકો બીજ વાવવાના હોય, ત્યારે જમીન તૈયાર કરે પછી બીજને પસંદ કરવાનું પછી એમને વાવવા પડે પછી વાવીને પ પછી જોવા પડે કે પક્ષીઓ કે મરઘા કે કોઈ એમને નુકસાન ના કરે દાણા ખાય ન જાય એના માટે એને જોવા પડે, સમયસય વરસાદ ના આવે તો મોટેા જે વિવિધ સિંચાઈ પદ્ધતિઓનો ઉપયોગ કરીને દાણાને પાણી આપ પડે, તેના પછી જયારે પાક મોટો થઈ જાય ત્યારે પણ એમને જોવા પડે કે ગાય બકરી કે કોઈ પ્રાણી આવીને એમને નુકસાન ના પડે, કર ઉંદર કે એવું કઈ આવીને એને નુકસાન ના કરે એને પણ ખૂબ એમને, જોવા પડે છે અને ત્યારબાદ જયારે છોડવામાં મોટા થઈ જાય તો એને રોપવાનું કામ કરવું પડે સમયસરે ખેતરમાંથી પાણી કાઢી આપવું પડે, કીડીઓ આવે કીડા પડે એ પણ જોવા પડે, સમયસરે ખાતર નાખવું પડે ઔષધિઓ નાખવું પડે વગેરે જેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે ખેડૂતે, અને જયારે પાક પાકી જાય પછી એમને સમયસર એમને, સાચવા પડે કે સારી રીતે એમને કઈ નુકસાન ન થાય એવી જગ્યાએ એમને રાખવા પડે, પછી પછીથી જે ખેડૂતો હોય એમને એક સારા સ્ટોરેજ રૂમનું પણ નિર્માણ કરવું પડે કે જ્યાં, પાકને કોઈ નુકસાન ન થાય ફળો બગડી ન જાય તો ગામડાના લોકો માટે આ એક પડકારની સમસ્યા છે કે એમને સાચવવા માટે એમની પાસે કોઠાર હોતા નથી, કારણ કે ખેડૂતનું જીવન ઋતુ અને કુદરતની પસ્તી સાથે જોડાયેલું હોય, તો જેમ જેમ ઋતુ બગડાય એમ એમ એમની પણ નુકસાન થતું હોય છે, એટલે જ તો ખેડૂત ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરે જેમ કે ઓછો વરસાદ પડે, તો પાક બગડી જાય અને ઘણા બધા વરસાદ પડે એટલે કે પૂર આવે તો પણ પાક બગડી જાય, તો પાક પાકમાં જીવન લાગે અને બજારમાં યોગ્ય મળે તો પણ ખેડૂત ન તો નુકસાન જ છે, તેમ છતાં ખેડૂત હિંમત થી મહેનત કરે છે અને લોકોનું, અન્નું ઉત્પાદન કરે લોકોનું પેટ ભરે છે, તો આપણે જોઈએ તો આપણને પ્રાચીન કળથી આપણ ભારત દ ખેતી પર આધારિત છે તો વિવિધ પ્રકારની આપણને પરંપરાઓ મળે છે જેમકે પરંપરાગત ખેતી જેમાં આપણે હળનો ઉપયોગ કરીએ છીએ બળદનોો ઉપયોગ કરીએ છીએ તેમાં ફાવડા છે ટકાઉ છે એવી બધી વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે ખેતીને કુદરત રીતે ઉછેરીએ છીએ તેમાં આપણે કુદરતી ખાતર નો ઉપયોગ કરીએ છીએ જેમાં સાણીયું ખાતર છે, પછી અળસિયા નું ખાતર છે જેવા ખાતરો નો ઉપયોગ કરીને આપણે, નવી નવી તકનીકઓ અપનાવી શકીએ, છએ પછી જોઈએ તો આધુનિક ખેતી પદ્ધતિ તો આધુનિક ખેતી પદ્ધતિમાં આપણે ટ્રેક્ટર છે હાર્વેસ્ટર છે આધુનિક સિંચાઈ પદ્ધતિઓ જે વગેરે જે પદ્ધતિઓનો આપણે ઉપયોગ કરીએ છીએ આમાં આપણે હાઈબ્રિડ બીજનોો ઉપયોગ કરીએ છીએ જે સુધારેલા બીજ તરીકે પણ ઓળખ તેમનું એક વિશેષ મહત્વ હોય છે, તેનાથી છોડવાનો વિકાસ સારી અને તંદુરસ્ત રીતે થાય છે અને, જે પણ ઉત્પાદન છે એમાં આપણે વધારો કરી શકીએ છીએ તેમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો પણ ઉપયોગ થાય છે, આથી જયારે પણ આપણે સમયસર વરસાદ ન પડે કે ઓછો વરસાદ પડે તો, ત્યારે એમ એ પોતાની જાતે પાણીનું શોષણ કરીને જીવી શક્યા છે અને ઉત્પાદનને વધારી શકી્યા છે આના વિ તમે શું કહેવા માંગો છો મિત્ર?
હા મિત્ર તમાકી દી એ સાચી વાત છે કારણ કે આપણે હાલના સમયમાં જોઈએ મિત્ર તો જે ટેકનોલોજી છે એ ખુબ જ આગળ વધી ગઈ છે ને મિત્રો આપણે પહેલાના સમયમાં વાત કરીએ તો મિત્ર તે સમય દરમિયાન જે ખેડૂત હતો એ વરસાદી પાણી હતું એના ઉપર જ આધાર રાખતો હતો, તે સમય દરમિયાન જો એને યોગ્ય પ્રમાણમાં પાણી મળે પાકને, તો જે પાક હોય એ સારી રીતે ઉછરતો એટલે કમાવતો હતો, પણ જયારે જે વરસાદ હોય એ વધી જાય કે પછી ઘટી જાય તો પછી, એમાં તો જે અ કૃષિ હોય એને નુકસાન થતું હોય છે મિત્ર, પણ હાલના સમયમાં આપણે જોવા જઈએ મિત્ર તો, જે ખેડૂતો છે તે બારે માસ દરમિયાન ખેતી કરતા ય છે મિત્ર, કારણ કે હાલના સમયમાં જે સરકાર છે એ ખેડૂતો ઉપર ખુબ જ ધ્યાન આપી રહી છે, એના માટે એ લોકો એ સરકારે અલગ અલગ પ્રકારની સબસીડી અલગ અલગ પ્રકારની એવી યોજના અ અ કાઢી છે ને તેમાં પણ મિત્ર આપણે જોવા જઈએ તો જે નહેરો બનાવવામાં આવી છે ને મિત્રો હમણાં તો ખબર જ છે કે અ બોર તો હોય જ ખેડૂતો પાસે કારણ કે ખેતી કરવારું પાણી તો જોઈએ જ ને મિત્ર આપણે જોવા જઈએ તો જે ઢોળા વાળી જગ્યા છે ત્યાં પાણી નહી જતું હોય તો પછી તે દરમિયાન જે આપણે જે આધુનિક ટેકનોલોજી છે જે મોટરનો ઉપયોગ કરીને ત્યાં પાણી લઈ જતા હોય છે મિત્ર તો એ જે આધુનિક ટેકનોલોજી પણ હમણા હાલના સમયમાં ખુબ જ આગળ વધી રહી છે એ પણ આપણા માટે સારી વાત છે મિત્ર કારણ કે એનાથી જે ખેડૂતો છે એ લોકોનું જે પણ કઈ પાક જે ઉછરવાનું હોય તે સારી રીતે ઉશેરી શકતા હોય છે મિ ત્ર ને આપણે વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ મિત્ર તો જે પણ હાલના સમયમાં તમે કીધું તેમ જે કીટકો ને એ લોકોનું જો પ્રમાણ વધી જાય તો પણ જે પાક હોય એ બગડી જતો હોય છે મિત્ર તો આપણે હાલના સમયમાં કોઈ પણ એવી કેમિકલ કે પછી એવા આપણે લઈને જે પાકને આપતા હોય છે તે દરમિયાન પાકને તો વધારે નુકસાન નાહી થાય પણ જે પણ આપણને જે અજીવ જંતુ હોય છે તે મરી જતા હોય છે મિત્ર કે પછી જે ંદણ હોય એ મરી જતું હોય છે એ ખુબ સારી વાત છે કારણ કે એના એનાથી જે ખેડૂતનો જે પાક છે એ સારી રીતે ઉગે ને પછી જે પણ જે નીંદણ હોય કે પછી જે કીટકો હોય એ સરળ રીતે મરી જાય આથી જે ખેડૂતોનો જે સમય હોય છે મિત્ર એ ખુબ જ બચી જાય ને એનાથી જે પણ મિત્ર આપણે જોવા જઈએ તો હાલના સમયમાં તો આપણે જે વરસાદી પાણી હોય એના દરમિયાન પણ આપણે પાક મેળવતા હોય છે શિયાળામાં પણ અલગ અલગ પાક આપણેે જોવા જઈએ તો જે ખેડૂત હોય તે વાવતો હોય છે ને ઉનાળામાં પણ જ્યાં જે ખેડૂતો પાસે જે સિંચાઈ હોય કે પાણીની વ્યવસ્થા હોય તો એ પાક ઉછરતો હોય તો જે હાલના સમયમાં જે ટેકનોલોજી વિકસી છે એના મિત્ર ખુબ જ ફાયદા છે અને ખેડૂતોનું પણ જીવન એનાથી સુધરતા આવ્યું છે તો મિત્ર તમે શું કેહેવા માંગો છો આ જે ટેકનોલોજી જતી જતી છે એના વિશે
હા મિત્રો તમે કહ્યું એું કે હાલમાં ટેકનોલોજી ન યુગ છે તો આમાં જે પણ આધુનિક સાધનો પહેલા થી ખેડૂત ને વધારે મહેનત કરવા પડતી હતી પરંતુ હાલમાં ટટેક્ટરનો ઉપયોગ કરીને આપણે સરળતાથી ખેતરને ખેડી શકીએ છીએ અને તેનો ઉછેર કરી શકીએ છી અને તમે કહ્યું એવું કે જે ખાતર છે તો ખાતર કે દવા છે એ એક એક પ્રકારની જૈવિક ખેતી છે જેના જેમાં વિવિધ રાસાયણ દવાઓનો ઓછો ઉપયોગ થાય અને જે પણ આપું સાણિયા ખાતર વગેરે જ્યાં કુદરતી ખાતર છે એનો આપણે વધારે ઉપયોગ કરી શકીએ અને તમે કહીએ કે વધારે ખેડૂતો વરસાદના પાણી પર જ નિર્ભર રહે છે એના માટે સરકારશ્રી તથા વૈજ્ઞિકો એ ઘણી બધી ટપક સિંચાઈ પદ્ધતિ ઓ અપનાવી છે જેમાં પાણીની બચાવ થઈ શકે અને ઉત્પાદનમાં વધારો કરી શકાય આટલું કહીને આપણે આ વિષયને સમાપ્ત કરીએ